હલો.
શું કરો?
કઈ નહી જ કરી.
તમે શું કરે?
તમેં શું રમે છે?
શું જમવાનું બનાવ્યું?
જમવાનું બાકી છે, બનવાનું
શું બનાવવાનું?
શાક બનાવનું ને રોટલી બનાવની.
હમ્મ મનોજ.
મનોજ બાર
બાર છે.
હમ્મ.
હમ્મ.
કીશુ ને, શીવને શું કરે?
બસ મજા કર બધાય.
હમ્મ.
શું ચાલે બીજું?
કઈ નઈ જો નવરા છે ઘરે.
ફરવાના નથી જવાના બાર?
બાર તો મનોજ આવે પછી જવાના હે જમવા જશે બાર. બહાર ગયા છે દિલ્લી.
હમ્મ, ફરવા.
જોબ ઉપર.
હમ્મ, સેની જોબ?
અહીયા કંપનીમાંથી મોકલ્યા છે જોબ માટે.
હમ્મ. સારું, સારું.
હમ્મ.
શું બોલો બીજું નવીનમાં?
કઈનિ.
ઓછા વરસાદ
વરસાદ ના યે છાંટા- છાંટા આવતા હો એ. હો તો પાછું વેગી
હા, તઈ ચાલુ જ છે.
હમ્મ. મમ્મી કેતી કે હા એ કે વધારે વરસાદ ચાલુ થય તો
હા બો જ ચાલુ છે.
હમ્મ.
ચાલુ-ચાલુ રહે તો કપડા કઈ નહી સુકાતા.
હમ્મ.
અંદર ઘરમાં દોરી બાંધી કરજલમાં દોરી બાંધીને સુકાવી પડે.
હમ્મ. પછી એમ નથી થતા
સ્ટેન તો છે, પણ નથી તો એમાં હુકાઈ નહી ને ઘરમને ઘરમાં તો. ને એક રૂમમાં તો પંખ હોયને એક રૂમમાં જ છે એક રૂમ જ ખરાબ થઈ ગયા.
ઓ હી.
હવે એમાં એટલે પંખો નાખવાનો હે ક્યારે પંખો નાખી દેે.
હમ્મ. ત્યાં થી એ લોકો નાખી દેતા છે.
ના એ અહીંથી નાખી દે પણ હવે નથી સ્ટોકમાં. સ્ટોકમાં આવે ને પછી નાખવાના.
તોકી તને ત શ કેતી વા છે.
ક ત નવાજ કીધું મેડમ ગયાતા કે દસ પંદર દિવસ પછી આવશે હજી તો. પચીસ તારીખે એટલે પૂરું તો થઇ જશે.
હમ.
પછી આવવા જવામાં બાર લાગેને, હ્ બાજુ તો ઠંડી બો સ એ તો ફોન એ નથ લાગતો.
આ એ મને જે કર્યો હતો ને ફોન થી એ કેહેતા હતા કે બહુ ઠંડી છે નહી કે હું તો ખટાડામાં બેઠો.
હા એ પણ.
ન ઈસંગ દિવસની વાળ કરીએ ઈ
હા એઈ નં. ફોન આ તો આવ લાગતો જ નથી કે બહાર ઈ મ હવાર ન નકરતો હવારમાં લાગે. એ તો અમે ગયાતા તે બોલો હું કે કારગીલ દિવસ આવે ને
હમ.
અને ઓ પેન ઓલા બોટલમાં પેન કર્યું હતું મે
હમ.
એનું તો નબર આવ્યો.
તાર નબરે આય, એના લઈ ટધ બધી.
લખવું નતું ઓલું નતુ ઓલું ચિત્ર. બનાવ બોટલ ઓલું બોટલ નથી મેં ઓલામાં મૂકી.
એ તતે આ મુંકે ઓલમ.
હા હા એમાં એ પછી કેતન કે એજ લઈ જજે ને. એ ઓલું દોરીને લેગ કાલ ચાર પાંચ કલાક તો એ દોયર્યું મેં.
હમ.
તે દોરીને લઈ ગઈ ને ને દોરીને લઈ ગ ઓલું ને પછ નિબંધી લખવાનું તોબી ચોકલેટ આપી. ગિફ્ટમાં ને ગિફ્ટ પછી મોકલાવશે બીજું વરસાદ હતો તો લેવા કોઈ નથી ગયો. ગિફ્ટ.
કે પેલો પેલો નંબર આવ્યો.
પેલો ને ત્રીજો આયું.
હા હા.
એક બે ત્રણ નંબર હોય ન.
હા.
તે ત્રીજો તેઓ ઘરે ગિફ્ટ આવશે હવ.
હમ.
હમ. હમ તનું શું કર તનું શું કરે મોબાઈલ.
ટીવી જોવે અને પ્રસાદી ખાઈ રે ઓલી અ સાતજો વખત એ બાજુ વારા ગયા ત ને આમ ચ્યોટીલા ની હ નઈ એ વા તો.
હોય હોય આથી અમારે શાક તો પડું પનીર નુ. રોટલી બનાવ્યા અમે હમણાં જેવા દહ સાડા નવ વાય ગ ન ગયા હતા.
ઓહ.
ત્ઇ હવારમાં ગોગો કર્યો હ.
અમે કે પછી અમે ને ઓલ ફળ એ બનાવ ડુંગળી ને ભાખરી કરુ
અમારી રોટલી જ કરવાની છે મેં એક નિરાયતે કરવું બધું હજી આવીને હાળી પેરી તે હું ક્યું નહવે કો કરવા શાકેય બને છે પોતાનાજી. મારવાનું પોતા એક મારવાનું બીજું જ કામ કરીને ગયા તા.
હ મારે પોતા બાકી છે ને રસોઈ અવ બનાવુ.
હમ
રસોઈ બનાવું પોતા બાકી હે.
અમારે પોતા જ બાકી બીજું જ કઈ જું નથી. કે બહાર બઉ નથી જવાતો હવે વરસાદ ચાલુ ચાલુ
ઓહો
ત ઓલામાં તો ગયા ત ગાર્ટમાં બેલફેર માં ગયા ત્યારે
હમ
કઈ નથી નીકળાતું સ્કૂલે તેન વેકેશન પડી ગયું. હા અમારે તઈ મહિના દિ
અલગ જ લાગે તમારે બધું ત્યાં.
અહીયા હું એને પરીક્ષા લેવાઈ ગમ તો કાલે હતું ઓલું પીટીએમ પેરેન્ટ્સ મીટિંગ. તન આ ગયા તો તેમમ તો સારું હિન દિન તો આવડીે ગયું બધુય.
હમ
પણ એને હવે વેકેશન હા સેટ આવતા મહિના સુધી.
હા
ઓગણી તારીખે ખુલસે કાલ આ વીસ તારીખેને આજથી તે ઓગણીસ તારીખ આવતી ઓગણીસ તારીખ ખોલવાનું.
હમ હમ
તઈ તો આ તો હાવ ફકવી દે કેતન કેતા હતા જવું કે ર મે એ તું ના ના કઈ નથ જાવું. અજીત કેતા ને કે ઘેરે જાવું હોય તેમ રજા મળવા માં સાસરા ને મજા નથી ને,
ઓ હા એ મમ્મી ની કેતા એ કે આવવાનું.
હા એ મમ્મી ને મેં કધું મેમ તો રજા મળે ગઈ તમારે જવું હોય તો
હમને જ આવશે ને પછી આવી છે લગભગ સની રવિ કહતા તા.
ખા ઈ કે મનોજ નથી ને મનોજ આવે પછ જાહુ એ કે, એને હવે તો રજા મળે તો ગીતી વાંધો નહી.
હા! મેં કીધું તો બસ માં આવતા રેજુ તો એ કે, આવતા પપાને ગાડી માં આવે છે.
ગાડી લનને ક્રેમ પુગઈ નેયા સિક.
એ હું બીજી બસ માં આવતા અંયા તો પછી્યા શ્યાાર શ્યાર પાંચ કલાક એક તપકાત
હા એટલે જ ને,
તમ દો બે મે ઓલામાં ક ઓલામાં ટુ વ્હીલ લઈ ન બસ મા પછ ફોર્હીલ લ તો ફોર વહીલ લઈને આપડ રહી જાવ હું કે જોઈ આવે એ કા
હા મેં પાછો આવીઈ જ ફોન નહી કે ફ્રમદી કર્યો હતોછ હવે તો રજા મળી ગઈ વાંધો નહી હવે તો કોઈ વાંધો નથી.
હમ
બેહેના બેઠાનું હોય એમ. કેતન આટો મારવા જાવ મેં નાના આઈ ને બહુ સેટું થઈ જાય હવે. જાયને આવીએને ખોટા ખોટા તો મે પાછા નિનીવત કરવા થાય ને નોડતા પછી. તે પછ ચાવું નરતા પછી જવાનું થાય ને. હમ ઓર તપાસ ની વાત કરવાનું હોય ને.
હમ.
નોરતા પછી જ કરીએ નની વધ તે મે નોરતા પછી જાહો.
હમ.
ની વધધી થઈ જાય ને બધી થઈ જાય એવ જોઈ એ પંકાને લગ્નમાં રજા મળે તો
તો અહી ન કઈ આવજો પંકકાન લગ્ન આમાં, તો કે કે આવે. હ તમે આઈશો તો વ વેલા જાઓ ન કરતા એને પપ્પા કે એન પપ્પા તો હા શનિ રવિ તો બી ભેગા જાવ તમે આ આવીશો તો વેલા આવીશ.
ના રે ના અમારું જ કઈ નક્કી નથી પેલા મહિનામાં જ છે ને પાછું એટલે તરત નો મળે.
પેલા મહિનામાં છે તે અને આમે એ કે જોઈ ન ક તો માંનવંધી હવા વેલા જ હોય કે. આપવા તૈકે વેલા પૂગીધા જા હતો.
કહી રજા મળે અ તો નીવદ ને બધું ભેગું હેગુ થાય ને ત્યારે અમે રજા લેવું.
હમ.
બાકી એમ નથી લેવી એમ. કેતાન તો કે હમણાં એને પેલાય કેતા હતા હમણાં બસ કામ હોય ને શું જા ખોટા ખો ટા કેટલા દહ પંદર હજાર નો ખર્ચો થઈ જાય. પંદર દહ હજાર તો જોઈ જ ટિકિટ ભાડું અહીંથી જાવા આવવાના ત્રન હજાર. દિલ્હી સુધી ના થાય પછી ન્યા. થી દિલ્હી થી પછી અમદાવાદ ને અમદાવાદ થી ત્યાં ને રાજકોટ ને.
હ ક ખોટા આય.
વખત બતેલું પડે નહી તો આહીયાશે ને ક્યા ફરી આવીશું એમ કરશું.
હાથી ફરી આવે દહ પંદર હજારમાં કેટલું ફરાય જાય.
હા એટલે જ ને. તે મે એક દો એક તા દિલ્હી ના ન મેં નથી ગયા ને મે કીધું થોડા મે કીધું. કે રજા લેવી ને તો આયના જ રેવાના થોડાક દિ બાકી છે ને રજા એના. બે મહિના જ લઈ લીધી થોડાક દિન બાકી હશે પંદરક દિન.
હા.
તમે એક તો અહીયાથી લઈ ના નાઈ ફરી આવશું બધે.
હમ.
ચ.
હા તો હ બ પપ્પા નોકરી કરે હે એકે દક્ષણ ન્યા ન્યા થી પછી ભીમા શંકર નજીક થાય ને જ્યોતિર્લિંગ.
હા હા હા.
એ ત્રંબકેશ્વર જવું ને જો ભીમા શંકર નું કે વરલી દક્ષણને બહાર જાવું હોય તો. એટલે મે તો પેલા પૂછી લે.
દિવાળ ને આયત મુ
હાઈતમ ઉપર હાઈતમ ઉપર થોડા જાય કે બર.
હાઈતમ ઉપર જવું હોય તો વળી એમ કઈ બાર જવું.
અહિયાં તો તમે. તોહીંયા તો બહુ ન હોય બરફ બરફ હોય ને તો અહીંયા અહીંયા આવો તો હ.
આમ ફોર વ્હીલ લઈ ને તંબકેશ્વર પછી હે ને ત્યાં બીજું કઈ સાધન નથી જાત.
પૂગઈ જઈ ન ભૂગઈ.
હવે જ આઈ દક્ષા નિયા ન તો. દક્ષા ને ન્યા તો કેવી એપોઇન્ટમેન્ટ લઈને જવાનો હવે
હા તે ફોર વ્હીલર ને જ ફોરવાની મજા આવે.
એટલે મજા આવે હે ને પછી અ ત્રંબકેશ્વર છે ને ત્યાં કઈ રસ તો નથી બીજો અલગ રસ્તો હે ઇ કે ત્યા કઈ સાધન કે એવું કઈ ન મળે એમ બસ
તો કે ન્યા પછી આપ ઘરના સાધન હોય ને તો જ મે નાન પપા ના કે થી લઈને બાર જ્યોતિર્લીંગ પુરા કરવા ને તો એ કે બે જ્યોતિર્લીંગ લેવાઈ જઈએ ભીમાશંકર ને ત્રંબકેશ્વર
ઠીક બાર જ્યોતિર્લિંગ પૂરા કરવા એમ
હા હજી તો તાય ને ગયા સોમનાથ ગયા ને નાગેશ્વર ગયા ને, ઉજ્જૈન ગયા તન ગયાથી હવે આ બે જઈએ તો પાંચ પૂરા થાય.
પાંચ હા હજી તો છ હાથ બાકી રહે ને તો.
ઠીક હ કેદારનાથ તો છેલ્લે રાખ. આમ મોટા થય જઈને પછી ત્યાં હાલવાનું હ ને સારું.
કેદારનાથ.
ના તો જાજુ હાલવાનું છે ને પછ તનું સાર નહી ને. આ થોડોક મોટો થાય નકીશુ જે એવો થઈ જાય ને.
થી નજીક વૈષ્ણવ દેવી થાય તો પછી એમાં તો કેટલું હાલવાન થાય ત્રી પાંત્રી કિલોમીટર ચાલવાના છોકરા ના ના હોય ન હા
એટલેને તનુસ મોટો થાય ને કેદારનાથ તો છેલ્લે કે રાખું અને અને તે ઉજન ગયા ઓમકાલે સવા રહી ગયું ત પછી નયાં આવે કે પાછા કંઈક કે શનિ રવિ રાજા હોય ને.
હમ્મ.
કઈ નવસા લ ઉપાય કે છે એસી.
ઠીક.
એ કે ના નાની ઉંમર જોને પૂરા થઈ જાય કે એમ.
ઠીક મોટી ઉમર માં નઈ કરું.
મોટી ઉંમર પછી ધામ શિયાધામની જાત્રા કરિ.
ઠીક પછી ચારધામ ની યાત્રા પછી કરવી અત્યારને ખાલી જ્યોતિલિને પૂરા કરવા.
પુરા કરી દયા.
ઠીક હ.
નકત એ હરિદ્વાર જવાના હતો શનિવારે તો પણ પછી હું ન ગયો.
તે આવતા રવિવારે. હ જત નું થઈવે ને.
હજે શુક્રવારે આવશે. હું ઓલામ કરું.
હા ઉભી રે એમ નથી. ઓલું સારું હાલો તો હું રાખું.
હા. વાંધો નઈ.